હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બેન.
હા પૂરો થઈ ગયો ટાઈમ એમ.
હ પૂરું થઈ ગયું હું તે કાપી ગ્યો.
ના.
ત્યારે જ મને ખ બર જ નથી પડતી ક્યારે ટાઈમ થઈ ગઈ હું જોતી નથી તો હું વાત મારું. કન્ટિન્યુ ચાલુ છે.
હા તમે હમણાં જોઇન્ટ થયા હશો ને. ક્યારે જોઈન તમને એક ટાસ્ક થઈ ગયો, માં
મારું થઈ ગયું ને, ના મારું હમણાં જ ના હું પેલાથી જ જોઈન થઈ હતી. પર શું થયું? કે મારું થયું જ નથી, બાળકો ને પરીક્ષા હતી. તો એમને પણ મોબાઈલ જોતી હતી, મને પણ જોએ. તો મારું થયું જ નહી, મારું ત્યાં સુધી ચાલે છે. મારું ખતમ જ નથી થયું. હા ના. કેટલીવાર કે આખો દિવસ કામમાં ચાલી જાય. તે પેલા કા કામ વાળી પણ નથી આવતી, તો આખું કામ મને જ કરવાનું પડે છે.
હા હા.
તો આ કામ પણ વધી ગયું છે. પછી ખાવાનું તે સાફ સફાઈ નું તે બધ તું પણ વધી ગયું છે, તો મારું થયું જ નહી કોલ તે એકબીજી બીજી બેનપણી પણ બોલે કે તમારું અત્યાર સુધી ચાલે છે? હ હા, મારું અત્યાર સુધી ચાલે છે.
હા, આપડે મિનિટો પૂરી ન થાય ને મિનિટો એકસો અસી મિનિટ થવી જોઈએ મારી નથી પૂરી પેલો ટાસ્ક છે, મારો આ પ મેનીટો પૂરી નથ થઈ મારે.
હા, તમારા નહી ને, તમે કોલ મતલબ ઉપાડી લો કઈ શકો છો, હા.
આજે રા રાજેસ્થાન ની બેનાર એક થયું હમણાં રાજેસ્થાન ઉદયપુર ની ઈ બેન હારે વાતચીત થઈ ગઈ, નવી આજે.
નવી આવું તે આજે જોડાયેલી
હા, એને ગુજરાતી ઓછું ફાવે એમ, હા.
આઉ
હમ્મ એ મેૈન રાજસ્થાન ના છે પણ, એ બે ત્રણ મહિના સુરત ગ્યા હતા, એટલે થોડી ઘણી ભાશાં આવડી ગઈ ગુજરાતી
આઉ એવી આપડે તો આખ પેલા જ્યાં ગુજરાતમાં હતા, તો કોલેજમાં બોલતા હતા. તે પણ સ્કીપ થઈ ગ્યા, સોળ વરશ તો પણ પેલા જયારે સ્ટાર્ટ ત્યારે આયા તે બધા વર્ડ મિક્સ થઈ જશે.
હા, એઈજ ને, અમે પેલા. અમે હું ભૂલી ગઈ પણ હમણાં એ તાસ્ક અમારી જોડાણી ને, એટલે વાંધો ન આયવો. ન તો, તો અમે ગુજરાતી વાતો નથી કરતા, સિંધી માં અમે સીન ને વાતો કરીન ઘરે.
ઘરે સિંધી હા, તો મારું પણ આવું. થાય નહી કે, ઘરે સિંધી બોલ ના ઘરે મને સિંધી આવડે છે, બાળકો જોડે હિન્દી બોલવાનું. સાસુ જોડે હિન્દી પછી અહીં, અહીંયા ન વાત વાતાવરણ હિન્દી છે, પછી તે ગુજરાતમાં તે ગુજરાતી બોલાય. તે સ્કૂલમાં ભણે છે, તે ટીચર લોકો ઇંગ્લિશ વાત કરવામાં આવે છે, અને સિંધી સિંધી પણ મને સારી રીતે આવડે છે.
હા.
બધું જ. ક્યારે જ મિક્સ થઈ જાય. તે ક્યારે મારા બાળકો મારા બાળકો પણ આજ બોલે કે તમે છું બોલો છો. ક્યારેક તમારા વર્ડ કેમ કંઈ થઈ જાય ખબર જ નથી પડતી.
હું પણ એમને એ આવું જ કવ. કે મને જ નથી ખબર પડતી કે હું ક્યારે શું બોલું છ.
હા. મિક્સ થઈ જાય છે ને બધી ભાષા, કન્ફ્યુઝ થઇ જાય છીએ આપણે પછી. ક્યાં ના ક્યાં પહોંચી જાય છે. ગુજરાત ના એમ પી માને મહારાષ્ટ્ર માને
હા આવું જ થાય ને. પહેલા છોકરીઓ માટે તો આવુંજ છે.
હા.
કે લગ્ન પહેલા કેવી રીતે ચાલે છે, કે લગ્ન પહેલ બાદ કેવી રીતે આખી લાઈફ બદલાઈ જાય છ
લાઈફ બદલાઈ જાય છે.
ખબર જ નથી પડતી. પણ હું મનની મન મનની વાત પણ નથી કહી શકતા.
હા. તમને શેનો શોખ વધારે?
મને હું મને ગમે તો ડાન્સ. પણ કરતી નથી.
નહીં. મનેઈ ડાન્સ સ નો બહુ નવરાત્રી બહુ ગમે મને ગરબા, ડાન્સ.
મને નવરાત્રી ગમે છે. હમ્મ. તમે આવડે છે ગરબા બધું?
હા ગરબા આવડે હો. અમે અહિયાં નવે નવ દિવસ જઈએ. ગુજરાત માંઈ જાતા, અહીયાંઈ જઈએ.
આવું. નવ દિવસ જાવ. અમારે અહિયાં નવ દિવસ નથી થાત તા એમ પી માં. તે પહેલા ના ત્રણ દિવસ, બે દિવસ પણ આવું થે ક્યાંક ક્લબમાં છે ક્યારે ક્યાં ફોર્મમાં બને આ આવી રીતે મતલબ પ્રોગ્રામ થાય છે. પણ બહુ સારું થાય છે. તે પહેલા ગુજરાત ને પણ પાછળ કરી નાખે. કે બોલિવૂડ તરીકેન જોવાને પછી આવી રીત કા બધું જ મતલબ જે કપડાં જોઓ જે તેમના દાગીણા જોવો, મતલબ બધું જ જોવા માટે જ હોય છે.
હા.
ત્યારે હું જાઉં છું, મને પણ આવું લાગે છે, કે જયારે હું જાઉં આ બધું મને પણ જોઈએ. લાગે છે ને કે તે એમના પણ ત્યાં ચાર્જ પણ લાગે છે. કે શીખ શીખવા માટે, જે પ્રેક્ટિસ કરવા અને ગ્રુપ સાથે જોડાવા માટે તે હજાર પંદર પંદ્રાસો રૂપીસ.
હા.
તે ચાર્જ ભરવા પાડ હમ્મ. માંગે છે. હમ્મ. અને બીજે પાસે અહિયાં ક્યાં સાતસો છે, ક્યાં બારસો અઢારસો આવી રીતે. ચાર્જ ચાલે છે, તે પેલા ફોર્મમાં અને હોટલમાં પણ બહુ મસ્ત થાય, મસ્ત થાય, તે આ પેલા ગરબા એડવાન્સ થઈ ગ્યા છે ના. તે બોલીવુડ મિક્સ થઈ ગ્યા છે, આમાં.
હા.
હમ્મ.
અમારે તો અહીંયા બાજુમાં જ કોલની કોલ ની મજા ને, સોસાયટી માં તો હીંયા અમે જઈએ બા અિયાં બઉ દૂર ને, એટલું બધું ન જાય ઇયબા.
તો તમારા મહારાષ્ટ્રમાં સોસાયટીમાં થાય છે, ગરબો.
હા. સોસાયટી માં હર એરિયામાં જ થાય.
આઉં મહારાષ્ટ્રમાં છે જ.
પેલા નતું હવે છે, પેલા અમે આવ્યા ને, ત્યારે નતું એટલું બધું.
હા.
ઠેક ઠેકાણે નતું. પેલા થોડી જગ્યાએ મોટી-મોટી થતી, ઇઆ અમે ન જાતા પણ હવે. આમ ઠેક ઠેકાણે જ થાય છે, એરિયા એરિયામાં એટલે હવે વાંધો નથી આવતો.
ઇયા એરિયા એરિયામાં નથી થાતા, તે પેલા હોટલમાં ફોર્મમાં કે, બધો ઓર્ગનાઈઝ કર વાયુ હોય તો, મતલબ પૈસા લાગે જે. જોવાનું છે, તે પાસ પણ કલેક્ટ કરવાનું પડે. કે પાસ મળી ગયુ તો સારું. ના તો પેસા ભરી ને, જોવા માટે જવાનું પડે કે. કરવા માટે બધું જ.
હા, હમ્મ, હમ્મ.
તો પેલા રેન્ટ ઉપરથી ડ્રેસ પેલે લાવ. પછી દાગીના રેન્ટ ઉપર લાવા ના પડે. મારા દીકરી માટે તો, હું પેલા અમદાવાદ માંથી ગુજરાતમાં લઈ લઉ છું. તે આની ડ્રેસ તે દાગીણા પણ લઈ લઉ છું, પણ હું મારા માટે નથ તી લેતા કે, હું ક્યારે જાઉં ક્યારે ના જાઉં પછી તે. પડા રે આખું.
હા.
હો આ પણ મારી દીકરી ના તો છે, જ તે હ, લાસ્ટ યર તો તે ગયા જ નથી કે, તેના પરીક્ષા ચાલુ થઈ ગ્યા.
હા.
તો તે ટાઈમમાં ત્રણ કે, ચાર દિવસ નું પ્રો થા તે પહેલે પ્રેક્ટિસ જવાનું હતું. તો તેમની પરીક્ષાથી તે ગયા જ નથી.
હમ્મ, હમ્મ.
અત્યારે જોઉં કે, પરીક્ષા હોય તો ના જાય. જ્યારે પરીક્ષા ના હોય તો જઈ શકે છે.
હમ્મ, હ.
હમ્મ.
ટીવી બીવી જુઓ કે નઈ, સિરિયલો જુઓ? પિક્ચરો જુઓ કે
હા, ટીવી જોઉં છું પર. બેસી ને નહી, બસ થોડું બહુ જોઉં શું તમારી સાથે સાત? સાડે સાત-આઠ વાગે થી શરુ કરે છે, તે રાત દસ સાડે દસ વાગે થી ચાલુ છે તો, એના બીચમાં હું પણ જોઈ લઉં છું.
હાલતા-ચાલતા એમ ને.
હાલતા-ચાલતા.
હા, હા.
તે પેલા સ્ટાર પ્લસમાં આવે છે ને કે. સાયલી વાળું, સિરિયલ.
હા, હા, નઈ અમે સ્ટાર પ્લસ માં. રાનને સોની સાબ જોઈએ, તારક મહેતા વાળી ચેનલ.
હમ, તારક મહેતા આપણે પણ જોઈ છે, મારા બાળકો અને મારા પ તી ને બહુ ગમે છે, તે રાતના અગિયાર વાગે. જે વાગે તે પેહલા તારક મહેતા જોવાનું છે.
મારા પતિ ને એમ જ છે, હા. મારા પતિ મારા છોકરાને બે ને ઈજ ગમે તારક મહેતા.
હ, મારા મારા છોકરા ને, મારા પતિ એ આજ ગમે આવે. ત્યાર ટાઈમ અગર સ સ્ટાર પ્લસમાં સાસક સાસ અને બહુ ચાલે છે ને. જો બી બીજું ટાઈમ ચાલુ થઈ ગયું છે.
હા, હા, ક્યુકી સાસ હા.
ક્યૂકે સસભી કભ બહુ થી તો એમ. એમને આવો ગુસ્સો લાગે છે કે, બદલો. તે બદલો તે તારક માતા ચાલુ કરું તે, આખા દિવસ રડવાના અને ઝઘડા ના આવું જ જો છો.
હા, અમારા એમ જ કે, કે આ સિરિયલો હું જોવ છું, ઘર બગાડવાના છે.
ઘર બગાડવાના. તે પેલા અનુપમા ચાલે છે ને, તે બધું બહુ ફેમસ છે. તે મારી સાસ જોય છે કે, ક્યા ક્યારેક મારો પ આવી જાવ ને, ત્યાં બેસે. તો બોલે ક્યાં મને તો આટલું બધું ગુસ્સું આવે છે, એના ઉપર. પમે કેટલા પતિ બદલી ના. આમાં અમાં આનું ચાલે. છે કે, બાળકો થઈ ગયા, બાળકો ના બાળકો થઈ ગયા. તો હું કઈ ના એ લગ્ન નથી કર્યા. તો હું કઉું કે. મજાક માં કહું કે, ના એ લગ્ન નથી કર્યા તો, હું જોઉં છું લગ્ન નથી કરતા તો શું કરે?
હા.
તો આવું ચાલે ને, સિરિયલ નું કામ છું.
સિરિયલો નું તો એ જ કામ છે ને, હા.
નાઅ સ્ટોરી બતાવું તે એમને લાગે છે કે, બાળકો સામે તમે આવું ના જોવ પરમારીશ. સાસુ મોટી છે, એમને આવું જ ગમે છે. તોમા મારી દીકરી પણ બાજુમાં
હા, અમારે ઈજ છે, સાત વાગ્યા થી ટી વી ચાલુ હોય સીરીયલોજ ચાલુ હોય રાતના બાર વાગ્યા સુધી.
આવું અમારે અહિયાં પણ આવું જ ચાલે છે.
હમ્મ, પણ આ જેન્ટસ લોકોને સિરેલો ના ગમે એમ.
ના ગમે તે પેલા આવે તો ન્યૂઝ ચાલુ કરી.
હા કોમેડી જુઓ તો કંઈક તમે તારક મહેતા જુઓ કોમેડી કઈક તો તમને કંઈક
હા તારકમેતા દર આધ અડધોગણ અભી ત્યારે સ્ટાર પ્લસમાં તમને જોયું છે કે નહીં? કે પેલો સિરિયલ આવ્યો છે ને હસ્તિનાપુર ના વીર. તે પણ બઉ સા
હા અમારે એ ચાલુ જ છે હમણાં એ ચાલુ જ છે એ.
ચાલુ છે તે?
હા હમણાં ચાલુ છે ને સોની સબ પર નવ વાગે ચાલુ થાય. સાડા નવ વાગ્યા સુધી આવે.
તમે જોવો છો તે સિરિયલ?
હા અમે એ સિરિયલ જ જોઈએ હા.
બહુ સારું લાગે છે મારા બાળકો પણ જોએ છે પણ ત્યાં સુધી તારક મ તા પછી ફરીથી ચાલુ થાય ને તો તાર ત્યાર ટાઈમ તે જોઈ છે અત્યાર મારી સાસ મારી સાસુ એ જોએ છે સ્ટાર પ્લસ. પછી તે સબ ટી વી તા તારક મહેતા હા સાર સાર સાડા અગિયાર વાગે.
હા, મારા પતિ આવે રાતના અગિયાર વાગે પછી જ સિરિયલ જોએ પછી જ સુએ. ત્યાં સુધી નતું એ હસ્તિનાપુર કે વીર હા.
તમને ખબર છે કે આ બધા સિરિયલ જો આમ ટાઈમ ચાલુ કર્યા હતા ને. જો પહેલા વીર હનુમાન
વીર હનુમાન હા ગણેશ કાર્તિકેય.
કાર્તિકેય પણ તે સ્ટોરી આખી પૂરી નથી કરતા તે આદા આધિજ બંધ મૂકી દીધી. અને વીર હનુમાન મને એટલું બધું